સ્ફિસ્ટ મુતાબત
કઈ બી સફર
એ તમારો અવાજ નથી આવતો થોડું જોરથી બોલો ને ભાઈ.
કઉ છું આપડે આજે કઈ વિષય પર ચર્ચા કરવાના?
હા. આરેના તો આજે આપડે વિચારું છું કે આપડે શું તને શું લાગે છે સફળતા
અરે વા ભાઈ આ તો ખૂબ જ સરસ વિષય છે. આજકાલ અ ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે. કે જો તારા પાસે સ્કેલ ના હોય તો ખાલી કોલેજ ન ડિગ્રી હોય તો એનાથી તને ચાલશે કે નહી ચાલશે.
તમને સફળ થઈ થઈ શકે
હા તેસ પૂછે.
હા તારો શુંદર છે શું લાગે છે તમને એ સફળતા માટે જરૂરી છે કે પછીના.
આના માટે જો દીકરી મહત્વની છે. પરંતુ સફળતા માટે તે એકમાત્ર વસ્તુ નથી.
એ કે
સફળતા માટે જ્ઞાન કુશળતા મહેનત શિસ્ત અને અનુભવ પણ એટલા જ
હમ એટલું છે ભાઈ તમને મને તને અનુભવતું પડશે પરંતુ ઘણી નોકરીઓ માટે ડિગ્રી ફરજીયાત હોય છે. ફરજી ડિગ્રી બનાવીને ભાઈ આજકાલ નોકરી આજકાલ તો ફરજી ડિગ્રી પણ આપ લોકો પંદ્રા હજાર વીસ હજાર આપોને તમને એમ બી એ ની ડિગ્રી બીકોમ નિ ડીગ્રી બીટેક ની ડિગ્રી આજકાલ મળી જાય.
હા તેજ માટે આપડે જોઈએ તો ખાસ કરીને ડોક્ટર એન્જિનિયર વકીલ અને શિક્ષક જેવા વાઈ વાસોમાં ડિગ્રી ખૂબ જરૂરી છે.
હમ. ડિગ્રી વિના આગળ વધવુ મુશ્કેલી છે.
બિલકુલ બિલકુલ ભાઈ બહુ સારું કીધું અને હોવું જ જઈએ એ તો અ જો બહુ લોકો એવા હોય છે જો ફરજીયાત ડિગ્રી બનાવીને કે ડિગ્રી ન હોવાથી પણ આ ફિલ્ડમાં ઘુસી જાય અને પછી એને બરાબર જ્ઞાન ના હોવાથી નુકસાન કરી દે છે.
હા જે . મહાવી તનેલા .
હ. અ કેટલાક લોકો પોતાના કૌશલ્ય નવન વિચારો અને મહેનતના આધારે સફળતા મેળવી છે.
હમ. તો શું દીકરીનું માત્વ ઓછું થઈ રહ્યું છે તે વેપારી લાગે છે.
ના ના ડિગરી આજે પણ મહત્વની જ છે કારણ કે અ તે મૂળભુત જ્ઞાન અને વિશ્વનીય આપે છે.
હમ તો પછી કંપનીઓ શું જુએ છે.
આજે આપણે ઘણી કંપનીઓને ડિગ્રી ના સાથે સાથે પ્રેક્ટિકલ સ્કીલ્સ કમ્યુનિકેશન સ્કીલ્સ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને ટીમવર્ક એ છે કારણ કે આપણે જોઈએ તો આજે એવા બહ બધા લોકો છે જેના પાસે છે પણ એના પાસે કોઈ પ્રેક્ટિકલ સ્કીલ ના હોય. જે હ. આપણે જોઈએ બઉુ બધા સોફ્ટવેર એન્જિનિયર માર્કેટમાં થઈ ગયા છે. પણ સો પર્સેન્ટ માંથી અસ્સી પર્સેન્ટને તો કોડિંગ કરવાનું જ નહી આવે. એ લોકો તો ખાલી એમ જોયું કે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં પૈસા છે તો એ બધા લોકો એમ આવી ગયા તો એમ જોઈએ તો ડિગ્રી તો સૌ લોકોની પાસે છે. પણ બીસ પસેન્ટ જ એવા છે જેના પાસે પ્રેક્ટિકલ સ્કીલ હોય. અને તે વીસ પસેન્ટમાં પણ આગળ આપ વધશું ને દસ પસેન્ટ પાસે જ લોકોને કોમ્યુનિકેશન સ્કીલ્સ હોય કારણ કે પ્રેક્ટિકલ સ્કી તો ચાલ હોય થઈ શકે એમ પણ જો તું પની માં જાય તો તને પોતાના કંપનીને કઈ રિપ્રેઝેન્ટ કરવું હોય કે કઈ બોલવાનું હોય તો તને કમ્યુનિકેશન સ્કિલ્લ્સ હોવાનું ખૂબ જ જરૂર છે તેજ માટે આપણે જોઈએ તો ડિગ્રી ના સાથે સાથે ને પ્રેક્ટિકલ સ્ક અને કોમ્યુનિકેશન સ્કસ જેવા જોઈએ
હમ ુર પણ આવું જોઈને
હા
હમ એટલે માત્ર સારા ગણ કામ નહી ચાલે
હા નવી ટેકનોલોજી શીખવો અને સતત પોતાની સુધારવી પણ જરૂરી છે
આપલા શ માવ છે એ ફાઈ
જો આજના સમયમાં તે પણ ખૂબ ઉપયોગ ઉપયોગી છે તે નવી કુશળતા શીખવામાં મદદ કરે છે
હમ એટલે શીખવાની પ્રિક્રિયા ક્યારેય બંધ નથી આવવું જોઈએ
એકદમ સાચું વાત ભાઈ
વિદ્યાર્થી એ કોલેજ વ શું કરવું જોઈએ
અભ્યાસ ની સાથે સાથે જો આજે ઇન્ટર્નશીપ હોય છે ઇન્ટર્નશીપ એટલે શું જે મોટી મોટી કંપની હોય છે ને અ તે વિદ્યાર્થીઓને બોલાવીને તેના સ્કીલ્સ જોય છે અને અ જેને તે લોકોને લાગે કે હા ભાઈ આ આનો સ્કીલસ બહુ સારું છે તો તે લોકોને તે ઇન્ટર્નશીપ આપે છે ઇન્ટર્નશીપમાં તે કંપની તે લોકોને કામ શીખાવે છે કે કંપનીમાં કેવી રીતે કામ થાય છે અને અ પછી એ લોકો શીખી જાય તને એના પછી તે જ કંપનીમાં કે કોઈ બીજા કંપનીમાં તે લોકોને પ્લેસમેન્ટ થઈ જાય તો એ લોકોને બધું ખબર હોય કે કંપનીમાં કેવી રીતે કામ કરવાનું હોય
પ્રોજેક્ટ અને એટલે પણ ધ્યાન માટેને એ સારી જગ મ્યુનિકન શું
જે કમ્યુનિકેશન સ્કીિલ સાથે સાથે કમ્પ્યુટર સ્કીિલ બી બહ બ જ મહત્વનું છે સારું જ્ઞાન હોવા છતાં જ જો આપણે પોતાની વાત સારી રીતે કહી ના શકીએ મોસ્ટલી પડી શકેને જો તને કમ્પ્યુટર વિશે તારા પાસે કમ્પ્યુટર સ્કિલ બહુ સારું છે તેને કમ્પ્યુટર અ
બધું ખબર છે હા તને કમ્પ્યુટર લીધે બધું ખબર છે પણ જો તને અ તેને બતાવવાનું નથી આવે તો તું તારા પોતાને ત્યાં રિપ્રેઝેન્ટ નહી કરી શકે એ બહ બધું અ દુખ દખની વાત છે એટલા જ માટે કમ્પ્યુટર સ્કલ સાથે સાથે કોમ્યુનિકેશન સ્કલસ હોવું પણ બહુ જરૂરી છે
શ અનુભવ પણ એટલો જરી છે અનુવ પણ હોવો જોઈએ
હા હા ભાઈ અનુભવથી તો આત્મવિશ્વાસ વધે છે અને અ જ જો આપણે અનુભવ હોય અ તો આપણે વાસ્તવિક વિકજે સમસ્યા હોય એના સામના કરવાનું આપણે શીખવું મળે અ જેમ જેમ આપણે પોતાનું અનુભવ અ વધતી હોય ને આપણને ખબર હોય કે અ આ પ્રોબ્લેમ કયા રીતે હોય છે અને આનું સોલ્યુશન શું છે તેજ માટે
ભાઈ આવ બ સફળતા માટે સૌથીવાની બાબત શું હોય છે
સતત શીખતા રહેવું અને મહેનત કરતા રહેવું
એટલે ડિગ્રી શરૂઆત છે આમ
હા આજ તો બહુ ખુબ સુંદર વાત કીધી ભાઈ
આજે આ ચર્ચાથી મને સમજાવ્યું કે ભાઈ ડિગ્રી મની છે પર કુશળતા અને મનત વિના એ અધૂરી છે ત્યારે જ આપડ પણ જોયું અને પૈસા દઈને આપ ડિગ્રી લ મહેનત કરી ડિગ્રી પા પંદરો એક્યા એ ડિગ્રી છે કોઈ પણ લોકોને તમને નુકસાન પણ પહોચાાવી શકશે ભાઈ સમજ્યું કે ભિગ્રી મતલબ કેવું છે પણ આપણેતા મહેનત પણ એ પણ કરવીું જોઈએ
હા ભાઈ બહુ સરસ વાત કીધી તને આજકાલ આપણેે જોઈએ તો મેં પેલા કીધું કે બહુ બધા વ્યક્તિઓ પાસે ડિગ્રી હોય પણ સ્કીલ ના હોય તેજ માટે કોલેજની ડિગ્રી મહત્વપૂર્ણ છે પરંતુ સફળતા માટે માત્ર ડિગ્રી નથી પરંતુ મહેનત પ્રેક્ટિકલ સ્કીલ સતત શીખવાની ટેવ કે કોઈ પણ ઉંમરમાં કોઈ નવા ચીજ આવે તો તેને શીખવાની ટે હોવું જોઈએ કે આ શું નવી આવે મને જાણવાનું છે આત્મવિશ્વાસ અને સારો સ્વભાવ પર એટલું જ જરૂરી છે શિક્ષણ અને કૌશલ્યનું સંતુલન જ સાચી સફળતાનો માર્ગ છે
હમ એટલે જ સફરતા તો આપડે ભવિષ્યમાં આગળ લઈ જશે ને
હા સહી વાત કરી તમે
હમભ ચર્ચા તમ કઈ ક બતાને
હા હા જો અ આપણે અ જયારે કોલેજમાં હોય ને અ ત્યારે આપણે સીજી તો મેન્ટેન કરવાની પણ‌ અ સીજી ના સાથે સાથે મેન્ટેન કરવાનું અ તમારું એક ટેબ હોવાનું જોઈએ કે જે પણ નઈ વસ્તુ આવે તારા સેમેસ્ટરમાં કે તને આ સેમેસ્ટરમાં શીખવાનું છે તો તને એ તે સીજી કે માર્ક્સ લીધે નહી સમજવાનું કે ભણવાનું એને એવી રીતે સમજનું કે મે અત્યારે સમજું જયારે ભવિષ્યમાં મે કમાવામાં માટે જાઉ તો તે મેં અ પોતાના સાથે લઈને જઈને ત્યાં યુઝ કરી શકું.
હ હ સારું સારું ભાઈણ હતું. ચાલ સારો હ મને
છી મળીએ. આભાર તારો આવજો જય શ્રી કૃષ્ણ.